હેલો કેમ છો બહેન મજામાં. હા કેમ છો બહેન.
કેમ છો. બસ મજામાં તમે કેમ છો.
હું મજા માં છું હું તમે કેમ છો મજામાં ને.
બસ મજામાંજ જરાક ટેકનોલોજી પર વાત વિશે વાત કર
આજે આપડે કયા ટોપીક ઉપર વાત કરીએ.
ટેકનોલોજી.
હા સારું.
ટેકનોલોજી વિશે વાત કરીએ આપડે. સંભળાય છે મારો અવાજ આવે છે.
અવાજ નથી આવતો તમારો આજુબાજુમાં બઉ અવાજ આવે છે. હા હવે આ
ઓકે. હા આજકાલ ટેકનોલોજી કેટલી વધી ગઈ છે એને પર વાત કરીએ હવે.
બરાબર.
આજના જમાના માં છોકરાઓ મોબાઈલ વગર જમવાનો નથી જમતા મોબાઈલ વગર છોકરાઓ ચાલતો નથી. હાચી વાત છે ને.
હા સાચી વાત.
હા એના કારણ ખુબ વધી ગઈ છે.
બરોર હ આજ કલ ના છોકરા તો મોબાઈલ વગર તો રેતા નથી
હા બરાબર છે આખો દિવસ મોબાઈલ જ જોતા હોઈએ છે.
લડ લડ કરીએ તો બી કે મમ્મી મ્મ્મી પાંચ મિનાટ મમ્મી મમ્મી પાંચ મિનિટ ઓમ ઓમ કરીને આખો આખો દિવસ જોતા રહે.
હા આખો દિવસ કાઢી નાખે પાંચ મિનિટ પાંચ મિનિટ ને આપણે કોઈ કામ કરતા હોઈએ તો મોબાઈલ થોડી વાર માટે આપ્યો હોય તો એ જોવાનો પણ જો હોય એ ન જોવાનું હોય એ બધું પણ એવું જોતા હોય છે અને આજના મોબલ મોબાઈલ ફોનમાં તો સારું પણ આવતું હોય અને ખરાબ પણ વિડીયો આવતા હોય છે રીલ્સ જોતા હોઈએ તો
ઓમ સારું છે પણ ઓમ પાછુ છોકરો માટે ભી ઓમ સારું છે ભણવાનું આવે તો સારું છે પણ ઓમ્પી ગલત ગલત જોએ તો બી બરાબર નથી ને
હા એ વાત સાચ છે કે અત્યારે છોકરા ન લેસન ને બધું સ્કૂલે જતા હોઈ બધું લેસન ને બધું મોબાઈલ પર જ આવે છે પણ છોકરાઓ લેસન કરતા કરતા પછી મોબાઈલ જોવા મળે છે કે રીલ્સ જોતા હોય યુટ્યુબ પર અથવા ઇન્સ્ટાગ્રામ પર તો દેશમાં એમાં પણ ઘણી ખરાબ અસરડે છે
અચચ છે
છોકરામાં ધ્યાન રાખવું પડે કે શું કરતા મોબાઈલમાં શું જોવે છે કેવું જોવે છે
બરાબર છે ઘણા જણા એવા હોય ફોન આપી દીધો એ આપી દીધો આ ધ્યાન નથી ચાલતા હોય છોકરા પછી બગડી જાય એટલે આપડણે મા બાપ ને ખાસ ધ્યાન રાખવું પડે છોકરા ફોનમાં હું જોવા હશે હું નથી જોતા
હા
એ આ બંધા
પેલાના છોકરાઓનું, પેલાના જમાનાના છોકરાઓનું જીવન કેવું હતું કે ખાવું-પીવું, રમવું અને આ ઘણી બધી એવી નવી નવી રમતો રમતા અને અત્યારના છોકરાઓ તો મોબાઈલ પર જ, મોબાઈલ પર બધું ગેમ રમતા હોય, મોબાઈલ પર ક્રિકેટ રમતા હોય પણ એવું નઈ કે આપડે બાર જઈએ મેદાનમાં ક્રિકેટ રમીએ એવું નઈ.
બધું નઈ, એ તો જોવાનું જ નઈ તો બિલકુલ નિશાળથી આયા ને બસ ફોન જોતા હોય
હા, સાચી વાત છે, આજકાલ ના છોકરાઓને આવી પેલાના છોકરાઓ જે રમતો રમતા તા એવી રમતો વિષે આપડે એને અત્યારે વાત કરીએ ને તો એને નવાઈ લાગે કે શું સાચી વાત છે, આવી પણ રમતો તી એમ, કેમ કે અત્યારના છોકરાઓને તો આવી રમતો રમતા આવડતું પણ નથી.
હમ્મ. બઉ જ મજા આવતી પેલી રમતો મન આજકાલના હોય તો છોકરા આપણી રમતો ગમતા ગમાડતા જ નથી
હા, સાચી વાત છે ટેકનોલોજીના જમાનામાં મોબાઈલ પણ જો ટીવી જોવાનું, મોબાઈલ જોવાનું બધું બોઉ વધી ગયું છે.
સાચી વાત છે.
અને પણ ટીવી એ થોડી સારી વસ્તુ છે મોબાઈલ કરતા કેમકે છોકરાઓ માટે સારું છે, કેમકે ટીવીમાં સ્ક્રીન થોડી મોટી હોય તો એ દૂર બેસીને ટીવી જોઈ શકે. અને મોબાઈલમાં તો પેલો મોબાઈલમાં ઘૂસીને જ મોબાઈલ જોતા હોય તેનાથી એને આખોમાં પણ નુકસાન થતું હોય છે શરીરમાં ઘણી વખત ઘણું નુકસાન થતું હોય છે.
તારે પછી મોબાઈલ નઈ જોવો, પછી એને આપાનું જ નઈ ને કામ પૂરતું જ આપાનું નઈ તો આપાનું જ નઈ.
હા, સાચી વાત છે અને પેલાના જમાનામાં તો બધા ઘરના સભ્યો ભેગા મળીને સીટીહોલ ને પિક્ચરને એવું બધું ટીવી પર જોતા હતા અને આજ પોતાના અત્યારે તો આ જમાનામાં એવું છે કે બધા સાથે બેઠા હોય તો ખરા પણ પોત-પોતાના મોબાઈલ લઈને બેઠા હોય છે.
સાચી વાત છે. આ આજકાલના જમાનામાં હવે તો ટીવી તો કોઈ ગમાડતું જ નથી ને.
હા ટીવી કોઈ જોતા જ નથી ને આજુબાજુમાં પણ તમારી બાજુમાં બે ઠ્યા છે એ પણ એમને ખ્યાલ નથી હોતો કેમ કે મોબાઈલમાં જ એટલા ઘુસીને જોતા હોય છે.
સાચી વાત છે. આજુબાજુમ આપડે તો પેલા કેટલા મજા આવતી. આજુબાજુમ સાથે બેહીન વાતો કરતા ન તા. એ તો ફોનમાં પોત-પોતાના ફોનમાં જ બધું જોતા હોય.
હા, સાચી વાત છે. આપડે ઘરમાં માનો કે પાંચ સભ્ય હોઈએ. તો પાંચે પાંચ સભ્ય પાસે ફોન હોય અને બધા પોત-પોતાના ફોનમાં જોઈને બેસતા હોય છે.
એટલે જ.
અને અત્યારના જમાનામાં એવું છે કે મોબાઈલમાં આપડે આમ વોટ્સઅપ ગ્રુપો હોય, ઇન્સ્ટાગ્રામ ગ્રુપો હોય છે કે ફેસબુક ગ્રુપ હોય છે. એવા બધા ઘણા બધા ગ્રુપ હોય છે અને એમાં આપણા ઘણા બધા એવા ફ્રેન્ડ હોય છે. પણ આપડા ઘરમાં કે આપડે આજુબાજુમાં, કે આપડે એવા કોઈ ફ્રેન્ડ જ નથી હોતા, કે આપણે એની સાથે વાત કરી શકીએ. કે બેસી શકીએ થોડી વાર કે એવો આપણી પાસે ટાઈમ જ નથી. ફોનમાં આપડા ઘણા બધા ફ્રેન્ડ હશે. કે જેને આપણે જોયા પણ નહી હોય આપડે એને ઓળખતા પણ નહી હોય એવા.
સાચી વાત છે.
સાચી વાત છે ને?
સાચી વાત છે તમારી.
હા, બરાબર છે કેમ કે તો આપડે થોડું એવું આજુબાજુમાં પણ આપડે એવું ધ્યાન થોડું રાખવું જોઈએ કે આપડે ઘરમાં મેમ્બર સાથે પણ આપડણે હા એવું સારી રીતે વાત કરવી જોઈએ થોડી વાર બેસવું જોઈએ ઘના સભ્યોને ટાઈમ આપવો જોઈએ
સાચી વાત છે આજકાલના જમાના હ મોબાઈલ આ આવી ગયા છે ને બધું રિતેાર મિત્રો ને બધું જ લોકો ભૂલી ગયા છે
હા સાચી વાત છે
આપડેના સાથે વાતો કરતા ભાઈ બહેન હતા એકબીજાને ઘરે જતા પરિવાર માં જતા એ મોબાઈલ બધું ને બધી રીતે આપડે મોબાઈલ આવ્યો ને ત્યારે બધાને ભૂલી જ ગયા છે
હા સાચી વાત છે તો કક રીતે ટેકનોલોજી છે સારી વસ્તુ છે પણ આપણે જરૂર પ્રમાણમાં એનો ઉપયોગ કરવો જોઈએ
હ આમ સારી છે જે વ્યક્તિ ના આગેવાળન કોઈ થયયો આપડ ના પોહોંચી શકે તો મોબાઈલ બધું બ ઈ દે આમ સારું છે
હમ કેમ કે આપડે જો પેલાના જમાનામાં એવો હતો કે કોઈ દૂર રહેેતા હોઈએ તો આપડે ગ વાલા ને કોઈ કોન્ટેક્ટ કરવો હોય તો આપણેને ખાલી કાગળ એ લોકો લખતા તો એ મિન તો એમને કાગળ પહોંચતો મ જમાનામાં એવું છે કે આપણે તાત્કાલિક કઈ પણ જરૂર પડી હોય તો આ ફોન કાઢીને ફોન લગાવી દઈએ અહિયાં આપડે બેઠા હોય તો આપડે મુંબઈ ફોન લગાડવું હોય તો ત્યાં ફોન લગાડી દઈએ આપડા છોકરા હોય સગા વાલા હોય કે ત્યાં રહેતા હોય તો આપડેને વિદ કરીને આપણે એનું મોઢું પણ જોઈ શકીએ છીએ
ત
આપડે એને જોઈ પણ શકીએ છીએ અને પેલાના જમાનામાં તો એવું હતું કે ને લોકો બાર ગામ બધા કામ ધંધા માટે જતાને ત્યાં એ ગામડાે થી બધા દૂરીતા મ કોક મરી ગયું હોય તો પણ કોઈને ખબર ન હોય એમ કે મહિનો જતા તમને ખબર પડે એ અત્યારે સુવિધા સારી છે કે આપડ ફોન છે તો થોડો ઉપયોગે આપણે હા કરી પણ આપણેે સારી રીતે એનો ઉપયોગ કરવો જોઈએ આજકાલ ના છોકરાઓ તો મોબાઈલ જોતા તો હોય છે પણ ટેકનોલોજી નો એટલો ખરાબ ઉપયોગ કરતા હોય છે અમુક બો ઉંમર ના છોકરાઓ છે વીસ બાવીસ વર્ષના પચીસ વર્ષના છોકરાઓ એ ખરાબ ખરાબ વિડીયો જોતા હોય ખરાબ વિડીયો બનાવતા હોય કોઈ છોકરી બજારમાં જતી હોય તો તેના અ ફોટોસ પાડી લેતા હોય પછી એને બ્લેકમેલ કરતા હોય અત્યારે આવી ઘણી બધી વસ્તુઓ થાય છે
તો આપડે એ વસ્તુ ના કરવી જો જોયે આપે ટેકનોલોજી નો સારો એવો ઉપયોગ કરવો જોઈએ ટેકનોલોજી આપને ઘણું કામ આવે છે
આપડે સારો ઉપયોગ કરવાનો ખરાબ ઉપયોગ ની કરવાનો
તો આપડે અત્યારે અ ક્યાંક બાર ગામ જવાનું હોય તો આપડ નોકરી ધંધો કરતા ઓફિસે જતા હોય તો ટાઈમ મેં આપડે પહોંચવું હોય તો આપડે ત્યાં આપડે ફોન આપડે એમના એમની નીદર ના ઉઠી હોય બરોબર કે પાંચ વાગે જવાનું હોય તો પાંચ વાગે આપડે એમનેમ નીંદર ન ઉડે કેમ કે ડેલી આપડે સાત આઠ વાગે ઉગતા હોય તો તો આપડે મોબાઈલમાં આલારામ રાખ ઉીઠી શકીએ તો આપણે ટાઈમે એ ઉઠી પણ શકીએ છીએ તો આપ મોબાઈલ આપણને પણ એટલો પણ ટેકનોલોજી એવું કામ આવે ને
તો આપડે એવી રીત સારી રીતે એનો ઉપયોગ કરવો જોઈએ શું કેવું તમારું
બરાબર છે ને તમે કે છો એ બરાબર છે.
હમ્મ, બરાબર છે તો આજકાલમાં તો આપડે મોબાઈલ પર ઘણી બધી એવુ યુટ્યુબ પર કેવા વિડીયો ઘણા બધા આવે છે. આપડે ઘણી ઘણી નવા નવા એવા ફોટા પાડી શકીએ. અથવા આપડે કોઈ રીલ્સ કે વિડીયો બનાવી શકીએ કોઈના બર્થડે હોય કે હમ્મ. એનિવર્સરી પાર્ટી ગમે તેનું હોય તો આપડે ફોનમાં આપણે બનાવી શકીએ. અથવા તો આપડા નાના બાળકોને આપણેે જમવાનું કઈ નવું નવું બનાવવું હોય તો આપડે ઘરે આપડે યુટ્યુબ પર જોઈને ચમવાનું બનાવી શકીએ તો આપડે ઘરે સારું એવું બનાવી શકીએ તો છોકરાઓને આપડે બાર જમવાનું લઈને ન ખવડાવવું પડે.
મજે ને બધું રેસીપી બનાવી શકે.
હા સાચી વાત છે કેમ કે અત્યારે બાર બધા જેવી રેસીપી બનાવે છે જમવાનું એવું તો આપડે અત્યારે ફોન માં જોઈને આપણે આપડા છોકરાને બનાવી શક દઈ શકતા હોય છે. શું છે કે અત્યારના જમાનામાં છોકરાઓને આવું બહારનું ફાસ્ટ ફૂડ ને એવું ખાવાનું બોઉ બધું ગમતું હોય છે. જો આપડે એવો મોબાઈલનો સાચો હોય ને એવો ઉપયોગ કરતા હોય મોબાઈલમાં તો સારું એવું બનાવી દેતા હોય તો છોકરાઓને બહારનું ઓછું ખાવાનું હોય. તો બારનું ટાળે છોકરા ઘરનું છો, અમે નાસ્તો કરે
હચછ.
એમાં ઘણું બધું એવું આવતું હોય છે ટવી રસોઈ બનાવી શકીએ આપે એમાં જોઈને તો આના પરથી આપડે એટલું જ શીખીએ કે ટેકનોલોજી એ સારી છે પણ આપડે સારી રીતે એનો ઉપયોગ કરવો જોઈએ. ઓકે ઓકે માર સાચી વાતને? સારું ચલો ને તમે તમારી સાથે વાત કરીને આજ મજા આવી.